હા બોલો
નમસ્કાર તો છે ને આજે આપણેે એક સરસ વિષય પર ચર્ચા કરીશું જે છે કે આપણેે વિશના જે દયા કમાય જે યુવાનો હોય ને એના દૈનિક જીવનમાં શું ચાલતું હોય એના માટે
હા આ વિષય ઘણો રસપ્રદ છે ઘણા યુવાઓ તો આજકાલ અ રોજ નવા લક્ષ્ય સાથે દિવસની શરૂઆત કરે છે
હા એજ તો સવારે ઘણા યુવાઓ વહેલા ઉઠે છે તેઓ દિવસ નુ આ આયોજન કરે છે અને પછી કયા કામ પહેલા કરવાનું તે વિચારે છે હા
બિલકુલ બિલકુલ કેટલાક લોકો કોલેજ કે યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કરે છે અને કેટલાક લોકો નોકરી પણ કરે છે અને કેટલાક લોકો તો એવા પણ છે કે જે બંને સાથે કરે જેમ કે કોલેજ પણ જાય અને નોકરી પણ કરે
હા એજ તો દિવસ ની શરૂઆતમાં ઘણા લોકા તૈયાર થાય ને ઘરમાંથી નીકળે એવું જ છે
હા બિલકુલ જે અભ્યાસ કરે છે તો ક્લાસમાં જ જાય છે બરાબર લેક્ચર સાંભળવા આપણે અને નવા વિષયો પણ એમાંથી શીખે છે
હા એજ તો અને લેક્ચર પછી તેઓ નોટ પણ લખવાનું હોય અને પછી સમજવામાં પણ સમય આપે એટલે બહુ ટાઈમ થાય
હમ કેટલાક લોકો તો લાઈબ્રેરીમાં જઈને પણ શાંત જગ્યાએ વાંચન કરે છે અમુક અમુક લોકોને લાઈબ્રેરીમાં જ અ વાંચવું ગમતું હોય
હા એજ તો લાયબ્રેરીમાં કેવું કે પુસ્તકો સાથે સાથે ડિજિટલ માહિતી પણ મળે અલી જ જાય ને ત્યાંથી એટલે
હમ બિલકુલ આજે તો ઓનલાઈન શિક્ષણ પણ ઘણું મહત્વનું બની ગયું છે ને
હા એજ તો અને મોબાઈલ અને કોમ્પ્યુટરથી પણ આમ ઘણું શીખવી શકાય એમ એવું બને જ છે.
હમ પણ સાથે સાથે ધ્યાન ભંગ થતા પણ સમસ્યા એની ઉભી થઈ શક છે કે આપડા ભણ તાં ભણતા મોબાઈલ લઈને બેસીએ તો એ પ્રોબ્લેમ થાય
હા એટલે તો આમ સમયનું યોગ્ય આયોજન ખુબ જરૂરી છે.
હા જે યુવાઓ નોકરી કરે છે તેઓ પણ રોજ નવા કામ પૂરા કરે છે.
હમ અને જે જોઓ ઓફિસ હોય કે બીજું કામ હોય તો દરેક જગ્યાએ એક જવાબદારી તો હોય જ છે.
બિલકુલ સમયસર પહોંચવાનું અને કામ પૂરું કરવાનું એ પણ ઘણું મહત્વનું હોય છે કોઈ પણ જગ્યાએ જઈએ તો
હા અને ટીમ સાથે મળીને કામ કરવાની કળા પણ જરૂરી છે ને એના જોડે જોરે
એ તો છે એકબીજા જોડે પરસ્પર વાત કરવી અને એકબીજાને સમજવું પણ જરૂરી છે.
હા અને કેટલાક યુવાઓ કેવું કે પાર્ટ ટાઈમ કામ પણ કરે જ છે.
હા એ રીતે કેવું કેવુ તેઓ પોતાની જરૂરિયાતો પૂરી કરવા પ્રયત્ન કરે છે પાર્ટ ટાઈમ જોબ કરીને
હા એટલે તો અને કરે એવું રાખે
હા આવી દિનચર્યા સરળ તો હોતી નથી આમ જોવા જઈએ તો
હમ એ તો બહુ મુશ્કેલ છે અને શારીરિક અને માનસિક બંને રીતે એમ મજબૂત એવું બો જરૂરી છે આના માટે
હમ યોગ્ય આરામ પણ એટલો જ જરૂરી છે એમ
હમ અને પૂરતી ઊંઘ હોય તો દિવસભર ઊર્જા પણ રહે છે.
બિલકુલ અ સંતુલિત આહાર પણ અ સ્વાસ્થ્ય માટે એટલું જરૂર જરૂરી છે.
હમ અને સમય મળે ત્યારે હલકા આમ વ્યાયામ પણ કરવું જોઈએ જ-
હમ જેમકે ચાલવું દોડવું અથવા યોગ જેવી પ્રવૃત્તિઓ ફાયદાકારક હોય અચછા
કે નોકરીની તૈયારી કરતા યુવાઓ છે ને ઘણી આમ પરીક્ષાઓ પણ આપે એટલે કેવું થાય
હમ તેઓ રોજ અભ્યાસ કરે છે અને પ્રશ્નો અ મતલબ કે કઈ ને કે અભ્યાસ કરતા હોય છે.
હા અને ઇન્ટરવ્યુ માટે પણ તૈયારી કરવી જ પડે ને
હા સારી રીતે વાત કરવાની કળા પણ એક મહત્વની છે.
હમ અને નવા કૌશલ્ય શીખવાનું પણ બહુ જરૂરી છે આના માટે તો
હમ જેમ કે અત્યારે તો કોમ્પ્યુટર છે. પછી અ અન્ય જે કૌશલ્ય ઘણ ઉપયોગી છે.
હા એટલે તો અને કેટલાક યુવાઓ તો હવે ઓનલાઈન કોર્સ પણ કરે છે બધા જોડે જોડે
હમ આ કોર્સથી નવું જ્ઞાન પણ આપણને શીખવા મળે છે.
હા અને પેલું કેવું કે સ્પર્ધા પણ ઘણી હોય છે ને હવે તો એટલે આમ સતત મહેનત પર કરવી પડા.
બિલકુલ અત્યારે તો મહેનત કરવી ખૂબ જરૂરી છે ધૈર્ય પણ રાખવું. જરૂરી છે એ.
હમ અને કેવું કે સફળતા છે ને ઘણી વખત ધીમે ધીમે મળે એટલે કેવું. ટાઈમ લાગે.
એ તો છે આની પ્રગતિ પણ મહત્વની જ હોય છે.
થોડું શીખવાનું પણ મોટો ફાયદો આપે છે.
હમ મિત્રો સાથે સારી ચર્ચા પણ અ કેવાય ને કે જ્ઞાન વધારે છે. એટલે એવું પણ કરવું રહેવું કરવું જોઈએ.
હમ અને એકબીજા સાથે માહિતી વેચવાથી પણ આમ બધાને લાભ મળે છે.
બિલકુલ ઘરના કામ અને બધા જે કામ હોય બહારના. એ વચ્ચે પણ સંતુલન જરૂરી છે.
હમ અને તક મળે ત્યારે નવા વિચારો પણ શીખવા જ જોઈએ અત્યારે તો હવે આધુનિક. જીવનમાં તો.
હમ બિલકુલ સાચી વા છે. કે આધુનિક જીવન સાથે નવું શીખવવું જરૂરી છે.
હા કે બદલતા યુગમાં કેવું કે. અ નવ શીખએ તો બહ સારું રહે.
હમ એ તો છે આજે તો ઘણા. કેસ્ટોમાં પણ નવી તકો ઉઊભી થઈ રહી છે.
હમ તે તકો સુધી પહોંચવા પણ બહ તૈયારી જોઈએ એવું છે.
હમ તો છે દરરોજ એક નવો દિવસ અને નવી શરૂઆત પણ. થતી રહે છે.
હમ દરરોજ નવી તક પણ સાથે આમ લાવે જ છે ને.
હા એ તો છે જ સતત પ્રયત્ન કરતા રહેવાનું પણ એક. મહત્વનું છે.
હા અને ધીમે ધીમે લક્ષ્ય તરફ આગળ વધીએ એવું.
હમ એજ આવી રીતે તો વીસ ના દાયકામાં યુવાનો. જે દૈનિક જીવન છે એની જોડે અભ્યાસ કામ અને નોકરીની તૈયારી. વચ્ચે થી પસાર થાય છે.
હા યોગ્ય આયોજન સતત મહેનતો ને શીખવાની આમ ઈચ્છા સાથે છે ને. રોજનું જીવન સફળ બની શકાય છે.
હા એ તો જ વિષના દાયકામાં રોજ નવી જવાબદારીઓ આવતી હોય છે એટલે.
હ એટલે તો ને કેટલાક યુવાઓ તો કેવું કે સવાર અભ્યાસ થી આમ દિવસની શરૂ. શઆત કરે છે એવા પણ હોય છે.
હ એ તો છે કે સવારે આપણે જો વાંચીએ તો અમુક લોકોને એવું હોય કે સવારે. વધ યાદ રહેતું હોય ત સવારે શાંત હોય વાતાવરણ એકદમ એટલે અમુક લોકો. સવારે વાંચવાનું પસંદ કરે અને કેટલાક લોકો તોમક એવા હોય કે. પેલા ઘરના નાના નાના કામ પૂરા કરે છે.
હમ અને પછી તે આમ દિવસ નું આયોજન ફરી એકવાર જોઈ લે કે શું કરવું છે.
હ એ તો છે કયા કામ પેલા અને કયા કામ પછી કરવાના છે તેને. નો વિચાર કરી લે.
હા અને જો આયોજન સ્પષ્ટ હોય તો કામ સરળ બની જાયને.
હમ એ તો છે સમય બચશે પણ એ બચવાનું પણ એટલું જરૂરી જ છે આમ.
હા અને આજે કેવું કે ઘણી માહિતી સરળતાથી પણ મળી શકે છે.
હા તો છે પણ યોગ્ય માહિતી પસંદ કરવી પણ જરૂરી છે અત્યારે તો. કેટલી બધી ફેક માહિતી પણ ફેલાતી હોય છે એટલે યોગ્ય માહિતી. પસંદ કરવી જરૂરી છે.
તમાર વાત બરાબર કે. એવું જ હોય અને અભ્યાસ દરમિયાન કેવું કે રોજ નવા વિષયો સમજવા પણ મળે ને. હ.
હા એ તો છે દરેક વિષય છે ને એ અલગ રીતે વિચારવાની તક આપે છે.
હ કેટલાક વિષય એમ લાગે કે સરળ લાગે.
હા અને કેટલાક વિષયમાં તો વધુ સમય આપવો જ પડે નહીિ ત્યારે એ આપણને કઈ ખ્યાલ જ ના આવે એમ.
હમ અને સતત વાંચન થી જ સમજ એમ મજબૂત બને ને.
હા, એ તો છે. લેખનનો અભ્યાસ પણ એટલો જ મહત્વપૂર્ણ છે.. કે આપણે લખીને પણ અભ્યાસ કરવો એટલો જરૂરી જ છે, એમ.
હ, હ, અને પ્રશ્નો ઉકેલવાની ટેવ પણ વિકસવી જ જોઈએ, એમ.
હા, એ તો છે. જેમ કે, વિચારશક્તિ પણ આપણે ધીમે ધીમે એનાથી વધે છે, એટલે એ પણ. કરવું જરૂરી છે.
હા, અને કેટલાય યુવાઓ તો છે ને, ગ્રુપમાં મળીને પણ અભ્યાસ કરે છે.
હા, એનાથી કેવું કે બધા જોડે બેસીને હોય, બધા ફ્રેન્ડસ જોડે તો. ભણવાની મજા આવે, એટલે અમુક લોકો ગ્રુપ સ્ટડી પસંદ કરે. કે એકબીજા સાથે ચર્ચા કરવાથી નવી રીતે આમ સમજ મળે છે આપણને, એટલે.
એ તો છે જ ને. અને પ્રશ્નો પૂછવામાં પણ આમ સંકોચ ના રાખવો જોઈએ, બધાને ને, બેટા હોય પ્રશ્ન પૂછે, તો નવું શીખવાય મળે.
હા, એ તો છે જ. હ, એનાથી જ્ઞાન પણ એટલું જ વધે છે.
હા, અને અભ્યાસ સાથે કેવું કે, કૌશલ્ય પણ શીખી જવાય.
બિલકુલ. કમ્પ્યુટરનો ઉપયોગ ઘણા ક્ષેત્રોમાં થાય છે.
હ, હ. અને કેવું કે. ભાષાનું જ્ઞાન પણ ઉપયોગી બને છે.
હમ, બિલકુલ. અને સારા જે સંચાર થી ઘણું કામ સરળ બની. બની ગયું છે અત્યારે તો.
હ, અને નોકરી માટે તૈયારી કરતા લોકો પણ આમ રોજ અલગ અલગ વિષય વાંચ છાણા.
હમ, કેટલાક લોકો તો
હલો. હલો.
તો રોજ હોય કે
હા, આવ્યો અવાજ. મન તમારો.
હમ, કેટલાક લોકો તો આમ પરીક્ષા જેવો અભ્યાસ કરે કે દિવસ ના દસ-બાર કલાક કરે કરતા હોય છે અમુક લોકો તો અભ્યાસ
હ. હા, એ જ. કોઈ વિદ્યાર્થી કે કોઈ એવા હોય ને, એ લોકોનું જીવન બહુ અઘરું હોય. જે લોકો ભણવાના સાથે જોબ કરતા હોય, જોબ શોધતા હોય એટલે, અને આ બધા પડતા. તો ચર્ચા ક્યારે ખતમ જ ના થાય એવું છે, પણ આપણે ફરીથીન પર ફરી ચોક્કસ ચર્ચા કરીશું.
હા, ચોક્કસ. હાલ, ચાલો.